હલો. મજામાં?
હા, બસ મજામાં. આ અ નેટવર્કના હા, હા, આયો આયો. બધું પેલા નેટવર્કને એનું ઈસ્યુ છે ને, એટલે થોડુંક એવું થયું, પેલા અવાજ નતો આવતો એક. બોલો, કેમ ના યાદ કર્યા આજ મને?
બસ એમન્સ, કેટલા દિવસથી વાત નથી થઈ, તો થયું લાવ ને ફોન કરી દઉં આમને.
હમ્મ હમ્મ બરાબર. બોલો.
હમ્મ. અહીંયાં હમણાં, હું જ મારી કો કલીએ બે ત્રણ બચ્ચા મૂક્યા છે, હજુ તાજા જ છે. અને બિલાડી અમુક ટાઈમથી ત્યાં આવતી છે નહીં. તો પછી અમે લોકો એ બચ્ચાને સાચવીએ છે. દૂધ આપીએ એને ખવડાઈએ, અમે રાખીએ છે.
સાચી વાત છે. અન પાછા બિલાડીના તો બચ્ચા એટલા આમ નાના હોય ને તો એટલા જ ક્યુટ દેખાય ને નાના નાના બહુ મસ્ત
હમ્મ, બઉ સ્ ક્યુટ છે.
હમ્મ. ના હાચી વાત છે. એટલે જોજો, એ તમે અત્યારથી જ એને રાખશોને તમારી જોડે તો પછી એ તઈં જ રહેશે, તમારા ઘરે જ રહેશે અન તમને બીકેય નહીં લાગે. પેલું કેવું મોટ કે બિલાડી આવે ને નાના નાના બચ્ચાને આપણે પહેલેથી જ રાખ્યા હોય. તો માયા એક જાતની થઈ જાય.
હા. એક બંધ મિત્રતા જ બંધાઈ જાય એકદમ.
હમ્મ, સાચી વાત છે. એજ
આમ, તમને કયું પ્રાણી ગમે?
એમ તો જનરલી કેવું મને એવું કંઈ શોખ નથી. પણ કેવું કે અમાર બાજુએ આવી રીતના તમાર જેવું જ થયું હતું. એક કુત્રી હતી એ વાવાની હતી. એને પછી ખુલ્લી જગ્યા આવી હતી, એટલે એ લોકો તો એવી જ જગ્યા શોધતા હોય. અને પછી તો એના બ ત્રણ ચાર ગલુડિયા હતા. તો એટલા મસ્ત ને વ્હાઈટ વ્હાઈટ ને એવા હતા. પેલ્લા મને ઓમ ચીડ ચડે, કે ભઈ શું આવું બધું રાખે અન પછી એ જન્મ્યા ને ત્યારથી જ આંખો નથી ખોલી. ત્યારથી જ, અને એ વખતે ઠંડી હતી થોડીક તો અમે એમની, ત્યારથી જ દેખરેખ રાખતા હતા. જેમ કે અહ બધું ઠંડી લાગે ને તો કોથળા રાખીએ, કોથળા હોય ને એમાં ઈ બેસે તો એમને થોડુંક ગરમાટું રહેે. તો કોથળામ સૂવા રાખીએ, પછી ટાઈમ ટુ ટાઈમ દૂધ પીવડાઈએ. પછી થોડાક મોટા થાય એટલે દૂધ ને બિસ્કીટ મૂકતા તા, છાસ મૂકીએ એવું. તો પછી એમને એવી આદત જ પડી ગઈ, તો અહીંથી ગયા જ ન‌હીં હો મોટા અમે કર્યા. એમોને આપણને રમાડવાની થોડીક મજા આવે. અને કેવું આપડે આમ બિસ્કીટ બતાઈએ ને તો આપડી નજીક આવે એવું. તો-તો અતારે મોટા થઈ ગયા ને કૂતરાઓ, તોય અમારું મારું એક ટિવા જોવે કેવું હું ગામમાં ગઈ હોય ને તો મન જોઈ પા ખબર નહીં એમની કેવી બુદ્ધિ હોય, જોવોન કેટલી લાગી ગ‌ઈ તો મારે એક્ટિવા જોઈન તોય છેક માર ઘર લગીન પાછા આવે. મારા પાછળ-પાછળ આવે બોલો એવું. અત ત્યારે તો મોટા થઈ ગયા એટલે બીજા ફરિયા, હા એજ ને એજ. કે લાગે એવું કે આમ એવું થાય કે કાંઈ કૂતરા જેવું તો કોઈ વફાદાર ન‌ઈ એવું. એવું કહેવાય
હા ઈતો છે.
હમ્મ. પ્રાણીઓ બધ ધા એવા જ હોય. જેમ કે આપણેે પેટ્સની વાત કરીએ ને હમ્મ બોલો.
બોલો-બોલો.
હા એટલે આવી રીતના કૂતરું, બિલાડી આવા બધા બોવ જ આમ વફાદાર હોય. અને આપણને એક અલગ જ માયા બંધાઈ જાય.
હમ્મ. અને એલું કૂતરું બિલાય નહીં. મતલબ બધા દરેક પ્રાણી, હલો.
હમ્મ.
કૂતરા બિલાડી ન‌હીં, બધા બીજા બધા પ્રાણીઓ પણ જ એવી રીતે એટલા જ આપણને પણ ઉપયોગ ગી છે મહત્વ બી છે એટલું જ. ગાય, ભેસ બકરી એ બધા નું બધા કેવુ
હા એજ-એજ.
શુ પાલન કરી શકે.
હા. જેમ કે આપણે ની કહેતા કે આ ખેડૂતો પણ એ તબેલો કરેન તો એમને એટલી જ ચિંતા હોય પછી એમની ગાયો, ભેંસોની. એવું ન‌હીં કે ખાલી દોહવા પૂરતું જ, ટાઈમ ટુ ટાઈમ ખાવા તો જો કે બધા આપતા હોય. પાણી પીવડાવતા હોય પન જેમ કે મારા મામાને ઘરે તબેલો છે ને તો એમના રહેવાનું સ્પેશિયલ અલગ હ પાછું, પાછી અલગ-અલગ પંખા મૂક્યા એ લોકો માટે એમ. અને કમ્પલેટ ટાઈમ ટુ ટાઈમ નવડાવવા, ધોવડવાની પછી એમના માટે સ્પેશિયલ અલગ બધા ઘાસચારો ને એવું જ નાખતા જ હોય. પણ આ તો અલગ પ્રકાર નો લોટ આવે એ ખવડાવે. અને એવી રીતના સાચવણી કરે એમ.
મત એક એકદમ ઘરના મેમ્બર ની જેવી.
હા ઘરના મેમ્બરની જેમ જેમ કે એ લોકો બહાર ફરવા જાય તો એ લોકોની અમને વધારે ચિંતા થાય. અને એ લોકોને તો પાછું ટાઈમ ટુ ટાઈમ રાખવું જ પડે જો આવવાની હોય એવું હોય તો પાછા એ લોકોને રાતે ઊંઘયે ના આવે જાગી જાગે પછી બઉ કશું આમ અવાજ ને એવું કરે તો એમ થાય કે શું
હલો. હલો. અવાજ ની આવતો. હલો. હલો અવાજ આયો?
હલો.
બો અવાજ કપાય છે.
હા આમાં કલા આયો એટલે અવાજ એ થઇ ગીયો હશે.
ઓકે ઓકે.
હા હું વીચારું કા બોલતા કેમ નહિ પહિ મેં ફોન ઉઠાય ને જોયું તાર તો મે મેં જોયુ કે અ
હા મારે બી એવું થયું કે નેટવર્ક નેટવર્ક નહી હોય. હમમ તમે કીધું એ સાચું પોતાના ઘરના હોય ગાય, ભેંસ તો પોતાના ફેમિલી મેમ્બર જેવું જ રાખે. અ મારી એક મારો એક ફ્રેન્ડ છે ને એ તો એક ગાય ભેસ રેય ને ત્યાં એમની જોડે સુૂઈ બી જાય. ખાવા પીવા ઘરે જાય બાકી તો આખો દિવસ એમની જોડે રહે એવું કે એટલે એકદમ પોતાના મિત્ર ની જેમ જ રાખે.
હમમ સાચી વાત છે. એ લોકોને એટલો લગાવ જ થઈ જાય જેમ કે હમણાં જ મેં જોયું તું કે રીલ્સમાં કે બહારના જે ફોરેનરો હોય ને એમના જે નાના નાના બાળકો હોય એ તો પાછું આ લોકોને તો કેવું ટાઈમ ના હોય એમ તો બહું કે ટાઈમ પસાર કરવાનો એમનું બાળકો જોડે તો પાછું એક ઘરમાં કૂ કૂતરું રાખે હા અને કૂતરું એવું ટ્રેન કરેલું હોય. કે છોકરુ ને આખો દિવસ રમાડે, હાચવે. બોલો એવું મને પેલા એવું હતું કે આ એઆઈ થી બધું કર્યું હશે પણ એ રિયાલિટી હતી મેં અંદર સર્ચ મારીને જોયું ને તો પછી
હા મારામાં એવી રીલો આવે છે કે બંને એકબીજા જોડે એટલા ફ્રેન્ડ બની ગયા હોય છે ને કે છોકરું તો એકદમ નાનું હોય તોય તે
સાચી વાત છે. હમમ. પેલાના અત્યારના લોકો આપડે એવું નય કે ત્ય જ અય ના મોટા લોકો એ જે એટલે એલ્ડર્સ ને એ બધા હોય હવે અમુક લોકો ના ફેમિલી માં કોઈ બહુ ખાસ હોય નય. તો એકલા રહેતા હોય ને તો જોડે કૂતરું જ રાખે હા પલંગ માંને બલંગ માં બધે લઈને હુંય જાય. આપણેે તો ખાલી આ બારના કુતરા હોય ફરતા ને જો કદાચ આવું મેં કહ્યું એ પેલા કહ્યું થોડીક વાર પહેલા કે ભાય ને એવું બધું તો આપડે દૂધ, બિસ્કીટ ને એવું બધું ખવડાવીએ પણ જો આ લોકો છે વેચાતા બાર થી કૂતરા લાવે મોઘા હોય તો એ તો પૈસ એટલે બહુ એવું નહી કેતી હું પણ રીચ લોકો હોય ને, જે એમને શોખ ખ હોય. એ તો પાછા બહુ મોંઘું કૂતરું લાવે, અને એને પાછી એની અલગ રૂમ હોય. પાછું નહાવાનું ટપ બધું અલગ હોય.
એને કપડા બી
અને એવી રીતના કપડાં ભી કપડા ભી પહેરાવે સાચ ચી વાત છે. એટલાં ગાંડા લોકો હોય છે અમુક તો પ્રા-પ્રા પ્રાણીઓના પ્રેમ પાછળ તો બહુ જ ગાંડા હોય છે એમ. ખરેખર. પછી આ પક્ષીઓમાં આપણે જોઈએ તો કેવું લોક કો નહીં આઈ પહેલેથી જ બધું કે વ્હાઈટ કબૂતર હોય છે. પછી નાના પોપટ ને એવું બધુંઈ ઘરમાં પિંજરામ રાખતા હોય.
હા. પણ-પણ મને તો લાગે છે કે પિંજરામાં રાખ્યા કરતા એમને પોતાની રીતે જીવવા દેવા જોઈએ. પાંજરાની લાઈફ કોને ગમે?
હમ્મ કોઈન કોઈને ના ગમે સાચી વાત છે. તો અમારે એવું જ થયું તું પહેલા અમે ઘરમાં પોપટ લાયા તા અમે જોકે વેચાતા નાના હતા ત્યારથી લાયા તા. તો નાના બચ્ચા હોય ને ત્યારથી ની આપણે વેચાતા લાવતા એવું. તો પછી અમ પાંજરામાં જ રાખ તા તા. પછી એક બ એક વરસ રાખ્યા કમ્પ્લીટ. પછી એવું થયું કે સારું અવિધના કોકે જ અમન કહ્યું તું કે પાંજરા ના પુળી રખાય એમ.
તો પછી અમે જાતે છુ છોડી મૂક્યા.
હમ્મ. એ તો બહુ સારું કર્યું તમે.
હમ્મ એજ ને. પછી આવું બે-ત્રણ દિવસ આવું રોજ રહેતા હોય એટલે આવતા તા ઉડીને, પછી કંઈક.
હમ્મ.
એવું છે. રખાય પણ પેલું કેવું કે આપણા ઘરમાં છૂટા તો એમને ના જ રખાય ને, આપણે ઘરમાં પંખા ને એવું બધું ચાલતું હોય. કે પંખા વંખામાં આઈ જાય તોય પ્રોબ્લેમ પાછો થાય એવું.
હમ્મ. એ તો બરોબર.
આ જોવોને અતારે લોકો માસલી ઘરને એવું બધું નહીં રાખતા કેટલો શોખ હોય એ લોકોને.
હમ્મ-અમ્મ.
પણ એક કેવું હોય એમાં કે ભઈ માછલી રાખે, ઘર માછલી ઘર રાખે એનાઈ વાંધો નહીં પન જે માછલીઓ મરી જાય ને પછી એ લોકોને આમતેમ ફેંકી ના દેવી જોઈએ. એને પ્રોપર દબાવી જ જોઈએ માટીમાં. શું કેવું તમારું?
હા. એ તો તમે સાચું કીધું. અને હું તો એમ કઉ છું કે જોવો આપણને ઈ રાખતા આવડતું હોય ને એમને તો જ રખાય. બાકી આપણી લીધે એમનું જીવ જાય કે એમને બીમાર થઈ જાય એવું આપડે ના કરાય.
ના કરાય સાચી વાત છે. એજ. પણ લોકો કંઈ આવું સમજે જ છે?
અને ખબર અમુક લોકો તો રસ્તા માં ચાલતા કુતરા બિલાડા બીજા કોઈ ઢોર હોય તેના પર ઉ કારણ વગર એમને પથરા મારતા હોય કા તો લાકડા થી માર કારણ ન હોયન
સારા જ નિર્દય લોકો હોય એજ લોકો આવું કરે બાકી તો કોઈ આવું ના કરે અને એવું નહી હોતું કે ભઈ કુતરું આપણને કૈડી જાય પ આપડે કશીક મસ્તી કરી હોય એન જોડ તારી એવું કરે.
હમ અને પછી એ લોકોને લીધે હા. એ જ ને પછી એ લોકોને લીધે કૂતરું બીજા એકે માણસ પર વિશ્વાસ ના કરે. તો પછી બધાને ભસવાનું જ ને.
ભસવાનું જ ને હાચીયત. અને આપણને જ ખબર હોય કે ભઈ જો આજ કૂતરું હડગયું થયું તો આપડે જ દૂર રહ્યા હોય તો પણ ઘસાઈ ઘસાઈ ને એ રીત કરીએ તો પછી આપણને બચકું ભરી જ લે. અને જોજો તમે આવી રીત તના જેમ કે આપડે રાતે જતા હોય ને તો અતાર ખબર બધા કૂતરા પાછળ પડે બાઈક કેવું લઈને જતા હોય તો તો એમાં એવું જ હોય જેટલો આપડે ફાસ બાઈક ચલવીશું ન તો બહુ જ સ્પીડ થી આપણી પાછળ પડશે. અને એમાં તમે ધીરા પડી જશો ન બાઈક ની સ્પીડ તો એ ધીરા પડી જશે. તો નહી આવે આપણને કશું નહી કરે મેં એક વાર એવું જાતે ટ્રાય કર્યું તું એમ.
હમ એવું તો છે બરોબર.
તો બીગમાં ફટાફટ જતા રે તો એ લોકોની સ્પીડ વધી જાય પણ આવું કરીએ ન તો આવું ના થાય. પણ કઈ નઈ હવે ચાલે પણ બહુ જ ચી વાત છે એ બધાનો શોખ સારો કેહેવાય કે ભઈ પ્રાણીઓને ઘરમાં આવા પાલતુ પ્રાણીઓ હોય એમને પાડે. એ સારું કેહેવાય એ. મિત્રતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સારી આપણને કંપની એ બી મલી જાય છે.
હા.
કોઈની જરૂર ના પડે. કોંઈ નહી ચાલો ચાલો મલ
હમ આપડી વાતો તો ક્યારેય નહી પતે આવી
હા ના પથે ના પતે.
હમ સારું આવજો.
હા હા.
આગે સુું પુછતી તી.